હા, મિત્ર કેમ છો?
બસ મિત્ર મજામાં. તમે કેમ છો મિત્ર?
મજા મજા બધાં ઘરના સારા
હા, મિત્ર બધા સારા જ
હા, જમી લીધું?
હા, મિત્ર હવે જમારું જમવાનું છે.
હા, તો તો તમે બઉુ વહેલા જમો છો.
હ હું હોસ્ટેલમાં એ એમતો એમતો રહું છું એટલે અહી વેલું જ થઈ જાઉં છું તેમાં.
હા, હોસ્ટેલ માં જમવાનુંને બધુ સારું આપે ને?
હા હા મતલબ બધું સારું જ છે એમ તો.
હા. તો મિત્ર આજે તમારા જોડે હું એક મહત્વપૂર્ણ વાત કરવા જઈ રહ્યો છું તો તમે ખુબ જ શાંતિપૂર્વક સાંભળજો. એનો આપડો ટોપિક છે મોબાઈલ ના સદુપયોગ અને દુરુપયોગ. તો તમે શાંતિપૂર્વક સાંભળજો. અને હું તમને પણ મંતવ્ય જણાવવા માટે થોડો સમય આપીશ તો ત્યારે તમે તમારો મંતવ્ય સાંભળજો અને ખુબ જ ધ્યાનપૂર્વક સાંભળજો.
હા, મિત્ર.
જો મોબાઈલ ના સદઉપયોગ અને દુરુપયોગ ની વાત કરીએ સટિંગમાં તો આપડે મોબાઈલ નો આ જે યુગ છે મોબાઈલ વગર કઈ કાર્ય સરળ નથી. મોબાઈલ આપણને હરેક કાર્યમાં સરળતા આપે છે. અને મોબાઈલ જ આપણને ખુબ દુરુપયોગી પણ સાબિત થાય છે. જેમ કે એને આપણને જોવાના રીત બહુ અલગ અલગ છે. એને આપડે સદઉપયોગ રીતે બી જોઈ શકીએ છીએ અને દુરુપયોગ રીતે બી જોઈ શકીએ છીએ તો તેના આપ તમને થોડું જણાવું. આધુનિક યુગમાં મોબાઈલ ફોન માનવ જીવનનો અભિન્ન ભાગ બની ગયો છે આજે નાનાથી લઈ ને મોટા સુધીના લગભગ દરેક વ્યક્તિ પાસે મોબાઈલ નો ઉપયોગ કરીએ છીએ. મોબાઈલ માત્ર વાતચીત નું સાધન નથી રહ્યો પરંતુ શિક્ષણ વ્યવસાય આરો ગ્ય મનોરંજન બેંકિંગ અને માહિતી મેળવવાનું મહત્વપૂર્ણ સાધન બની ગયું છે. ટેકનોલોજી ના વિકાસ સાથ તે મોબાઈલ ના ઉપયોગ સાથે સતત પદાર્થ બની ગયો છે. જોકે દરેક શોધની જે મોબાઈલ પણ સદુપયોગ અને દુરયોગ બને છે. તેથી તેની સમજતાની પૂર્ણક ઉપયોગ કરવો જોઈએ ખુબ જ જરૂરી છે. મોબાઈલ નો સૌથી મોટો દુરુપયોગ સંચારમાં છયો છે. પહેલા દૂર રહેતા હતા સંભ સંબંધીઓ સાથે વાત કરલા ખુબ લહ જોવી પડતી હતી ત્યારે આજે થોડાક ક્ષણોમાં આપણે ફોનથી મોબાઈલ થી વાત કરી શકીએ છીએ. તેથી ખુબ જ મોટો ઉપયોગ છે. અને આ ઉપરાંત વોટ્સઅપ ઇમેલ અને અન્ય સોશિયલ મીડિયા એપ્લિકેશન દ્વારા સંદેશાઓ ફોટા અને દસ્તાવેજો ખૂબ જ સરળતાથી પણ આપણે મોકલી શકીએ છીએ. શિક્ષણ ક્ષેત્રે મોબાઈલ નું વિશેષ મહત્વ છે, મોબાઈલ ઓનલાઈન વર્ગોમાં જોડાઈ શકે છે ઈ બુક વાંસી શકે છે એ બધું વિદ્યાર્થીઓને ખુબ જ ફાયદાપૂર્વક સાબિત થાય છે. શૈક્ષણિક વિડીયો હોઈ શકે છે અને વિવિધ વિષયો અંગે નવી માહિતી પણ મેળવી શકે છે. ઇન્ટરનેટ દ્વારા વિશ્વભરની માહિતી સરળતાથી ઉપયોગ હોવાથી વિદ્યા ર્થી ઓ નું જ્ઞાન પણ ખુબ જ વધે છે. પરીક્ષા ની તૈયારી ભાષા અભ્યાસ અને સ્પર્ધનાત્મક પરીક્ષા માટે પણ મોબાઈલ ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. આરોગ્ય ક્ષેત્રે પણ મોબાઈલ ની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હોસ્પિટલમાં સમય લેવા ડોક્ટર સાથે ઓનલાઈન સળા મેળવવા દવાઓ મંગાવવા અને આરોગ્ય સંબંધિત માહિતીઓ મેળવા માટે મોબાઈલ ખુબ જ મદદરૂપ બને છે. આપત્તિના સમય દરમિયાન તાત્કાલિક મદદ મેળવવા માટે મોબાઈલ જીવન ર ક્ષક સાબિત થાય છે. વ્યવસાય અને બેન્કિંગ ક્ષેત્રે મોબાઈલ નો ઉપયોગ ખુબ જ ઝડપથી વધી રહ્યો છે. ઘરે બેઠા બેઠા લોકો ઓનલાઈન બેંકિંગ પૈસા ની લેવાડ દેવાડ બિલ ભર ભાઈ ખરીદી અને ટિકિટ બુકિંગ જેવી અનેક સિ લાભ મેળવી શકે છે. આથી સમય અને મહેનત બંનેની બચત થાય છે. ખેડૂતો હવામાનની માહિતી મેળવી શકે છે. વેપારીઓ ગ્રાહકો સાથે સંપર્ક કરી શકે છે. અને એ કર્મચારીઓ ઘરેથી કામ પણ કરી શકે છે. મનોરંજન માટે પણ એક મોબાઈલ ખુબ જ લોકપ્રિય સાધન છે લોકોગીત સાંભળી શકે છે ફિલ્મ જોઈ શકે છે સમાચાર વાકી શકે છે અને વિવિધ પ્ર કારની માહિતી પણ મેળવી શકે છે. ફોટોગ્રાફી વિડીયોગ્રાફી અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ માટે ખૂબ જ મોબાઈલ ઉપ યોગી સાબિત થાય છે. પરંતુ હવે તમને વાત કરું તો મોબાઈલનો અતિશય ઉપયોગ કરવા જાય તો અનેક સમસ્યા ઉભી થાય છે. આજકાલ ઘણા લોકો મોબાઈલ ના વ્યસની બની ગયા છે, કલાક કો સુધી સોશિયલ મીડિયા ગેમ્સ અને વિડીયો જોવામાં વ સમય બગાડે છે. તેના કારણે અભ્યાસ ક્રમ અભ્યાસક્રમમાં ધ્યાન ઘટે છે. અભ્યા કાર્યક્ષમતા પણ ઓછી થાય છે અને કિંમતી સમયનો વ્યય થાય છે. મોબાઈલ ના વધુ ઉપયોગી સ્વાસ્થ્ય પણ અસર પડે છે. લાંબા સમય સુધી સ્ક્રીનની સામેરેતા આ ખ માં દુખાવો માથાનો દુખાવો ઊંઘમાં ઘટાડો માનસિક તણાવ જેવી સમસ્યાઓ સર્જાય છે. સતત મોબાઈલ વાપરવાથી શારીર પ્રકૃતિ ઓછી થઈ જાય છે. જેના કારણે સુળતા અને અન્ય રોગોમાં સમસ્યાઓ પણ વધી શકે છે. સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ ના દુરુપયોગ ખોટી માહિતી ઝડપથી ફેલાય છે. ઘણી વખતે લોકો અફવાઓ ઉપર વિશ્વાસ કરીહી છે જેના કારણે સમાજમાં ગેરસમજ અને વિવાદ ઉભા થાય છે. સાયબર ગુના ઓનલાઈન છેતરપિંડી હેકિંગ અને વ્યક્તિગત માહિતીની ચોરી સમસ્યાઓ પણ વધી રહી છે. એથી આ બધા મોબાઈલ ના દુરુપયોગ પણ છે. આમ આપણે જોવા જઈએ તો આપણે મોબાઈલ ના સદુપયોગને ધ્યાનમાં લેવા જોઈએ દુરુપયોગને આપણે સાઈટમાં મુૂકવા જોઈએ. કેમકે દુરુપયોગને આપણે ધ્યાનમાં લેવા જોઈએ તો દુરુપયોગ નું પણ આપણે દુરુપયોગ થઈ શકે છે. તેથી આપડે મોબાઈલના સદઉપયોગને ધ્યાનમાં લાવવા જોઈએ અને મોબાઈલ ના આપણે સદઉપયોગ રીતે વાપરવો જોઈએ ચાલો તો હવે હું તમને થોડો સમય આપું તમને તમારો મંતવ્યો જણાવો અને મને પણ સારી રીતે સમજાવું અને તમારા મંતવ્યો એ સારી રીતે સમજાવો
હા હા ચોક્કસ મિત્ર જે રીતે તમે માહિતી આપી અને જે રીતે તમે અ જે ટોપિક લીધો ચર્ચા માટે ખુબ જ એવો સરસ એવો મુદ્દો છે જેના પર ઘણી બધી એવી વાતો પણ થઈ શકે કે હું મિત્ર અ મારું મંતવ્ય એના વિશે થોડું જણાવું કે જે રીતે તમે પહેલા વાત કરી કે મોબાઈલ ની જે શોધ છે આપણા માટે ઘણી રીતે એવી ઉપયોગી છે
ઘણી બધી એવી એમાં એપ્સો છે અને ઘણા બધા એવા ટૂલ્સો છે જેના કારણે આપણે હ આજે આપણો સમયનો બચાવ અને અ ઘણી બધી રીતે આપણને મદદ થાય છે જે રીતે તમે વાત કરી કે ફિમેલને એ બધી ઘણી બધી એવી ટેકનોલોજી અ આવી છે જેના કારણે આપણને સંદેશાવ્યવહાર માં ખુબ જ એવી સરળતા પડી રહી છે સાથે ઘણી બધી એવી વસ્તુ પણ આવી છે ઘણી બધી એપો પણ આવી છે જેમ કે હ આપણે જો કોઈ શોપિંગ કરવી હોય તો પણ આપણે આપણા ફોન દ્વારા અ એની શોપિંગ કરી શક કે છીએ અને જોવા જઈએ તો એમાં એમેઝોન અને ફ્લિપકાર્ટ જે હાલ પ્રચલિત ખુબ જ એવી પ્રચલિત એપ છે જેમાં દ્વારા આપણે અ કોઈ પણ એવી વસ્તુ આપણે ઘર બેઠા મેળવી શકીએ છે તો આપણે એને ખુબ જ સરસ એવો મોબાઈલ ના ફાયદા પણ થઈ શકીએ આપણે સાથે સાથે ઇન્ટરનેટ ની શોધ થઈ
ઇન્ટરનેટ મે સ્વચ્થેૈ જેના કારણે આપણે ફોન પર બધી જ જેવી અ ન્યુઝો છે દેશ માં શું ચાલી રહ્યું છે. અ શું નથી અને કેવી પરિસ્થિતિ છે. હ જેમ કે હમણાં જ આપડે જોઈએ કે અ વરસાદ નો માહોલ છે ઘણો બધો એવો આપણે સાઉથ ગુજરાતની વાત કરીએ તો ઘણો બધો વરસાદ પડયો છે. અને એ પણ સ્થિતિ થઈ ગઈ છે તો એના વિશે પણ આપડે અ જાગૃત થઈ અને પુરથી બચવા માટે આપણે અ પેલાથી એવા પગલા પણ લઈ શકીએ છે. તો એ પણ એક મોબાઈલ નો ફાયદો છે કે એના દ્વારા આપણે અ
મદદ થાય છે અને સાથે સાથે વાર્તાલાપ પણ જે રીતે આપણે અ વા ચીતો કરી શકીએ છીએ ફોન દ્વારા કે દૂરનો વ્યક્તિ બે દૂરના વ્યક્તિ એકને કનેક્ટ કરવા માટે પણ મોબાઈલ ઘણી રીતે આપણને ઉપયોગી બને છે અને વાત કરીએ એના હ ફાયદા નહી તો ઘણા બધા એવા ફાયદાઓ પણ છે જે રીતે આપણે વસ શોધીએ છે પણ એના આપણે સરખો ઉપયોગ ના કર્યું તો આપણને આગળ જતા નુકસાનકારક પણ થાય છે. અને એમાં જોવા જઈએ તો મોબાઈલ ન સૌથી મોટું નુકસાન એજ છે કે જો આપણે એને અ મર્યાદિત મર્યાદા ની બાાર એને આપણ ઉપયોગ કરી લઈ તો એ આપણા માટે એક અ ખુબ જ એવી દુરુપયોગ કહી શકીએ એને આપણે જે રીતે મોબાઈલ પર બધી જે વસ્તુ આવી રહી છે જે રીતેના વિડીયો જે રીતેના કોન્ટેન્ટ આવી રહ્યા છે એ આપણને ખુબ જ એવા અ જોઈન્ટ કરે છે અને આપણને ખુબ જ એવો ઉત્સાહ આવે છે જોવાની મજા આવે છે તો એમાં ઘણો બધો એવો સમય પણ આપણેે જઈ રએ જઇ અ રહ્યો છે અને સાથે તમે વાત કરી કે અ સોશિલ મીડિયા એપ દ્વારા જેમ ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે વોટ્સએપ છે યુટ્યુબ છે એ આપણને એમાં ઘણા બધા પ્રકારના કોન્ટેન્ટ બનતા તો હ એમાં આપણે પોતાનો હ જે ટાયમ હોય છે મનોરંજન માટેનો વધારી ને ડિસ્ટ્રેક પણ થઈ શકીએ છે અને આપણને નુકસાનકારક થઈ શકે છે. તો એ પણ એક ખુબ જ મોટો ફાયદો છે અને હ જે રીતેની હાલની જનરેશન છે. એમાં ઘણી બધી પ્રકારે આપણે નુકસાન થઈ થઈ રહ્યું છે સોશિયલ મીડિયા દ્વારા ઘણા બધા એવા રીસ કે આપણે પણ વસ્તુ હોય
એનો આપણે કરવા જોઈએ ને આપડે જેટલી જરૂરીયાત હોય એટલો જ ઉપયોગ કરવો જોઈએ.
કોઈ પણ વસ્તુ એવી હોય જેને આપણે વધારે અ પડતો
હલો.
હા મિત્ર.
હા મિત્ર તો તમે ખુબ જ સારી પૂર્ણ મને જણાવ્યું અને આ આપણને ખૂબ જ ઉપયોગી થાય છે મોબાઈલ નો આપણે જાણકારી લેવી એ પણ ખૂબ જ જરૂરી છે. કેમકે આજના ચાલતા જીવનના અનુસાર આપણા નાના છોકરાઓને એ બધુંને પણ શીખવા મળે. એથી તમે ખુબ જ સારી પણે જણાવ્યું અને તમે ખુબ જ સારી પણે જણાવ્યું એ હિસાબે આપડે આ વાતને અહિયા નો અંત લાવીએ છીએ. તો સારું
હા મિત્ર.